હલો, હલો. હા.
બસ મજામાં, તમે બોલો તમે કેમ છો?
બોલો, તું બી તું કઈ નાવાજુની.
બસ કંઈ નહી આ અત્યારે છોકરાઓને બધાને લઈને આ વેકેશન હતું તો, હું સુરત બાજુ ગયા હતા અમારા મંદિરમાં તથા માર્કેટને એ ખરીદી કરવા ગયેલા હતા, ઘણું સારા માર્કેટ છે ત. ને મોલને એવું પણ સારા છે જથી હવે તમારે, સસ્તું લેવું હોય તો એના અલગ માર્કેટ મળી જાય, ને તમારે સારા કપડાં એવું કઈ લેવું હોય તો મોલને, મોલને એવું બી તમને સારા એવા મળી જાય. પછી એ બધા માટે છોકરાઓ માટે કપડાં મળી જાય છોક, લેડીઝ માટે મળી જાય જેન્ટ્સ માટે પણ મળી જાય, એવી રીતે બધા માટે બધા કપડાં મળી જાય પછી બીજું કટલરીને એ જોઈતું હોય તો એ પણ મળી જાય, ને એ બધું ઘણા લોકલ માર્કેટ સારા છે ને ઘણી ખરીદી કરી અમે એ દિવસે. તમે આવી રીતે જાઓ છો લોકલ માર્કેટ?
હા જઈએ છીએ ને, હવે આપડે ધારો કે ચાલો કે ચાલો ને આપણે અમે ગૃહિણી તો આપડે એવું જ વિચારી કે બે પૈસા ક્યાં બચે તો આપણેે જ્યાંથી વસ્તુ તમને અ સ્ટોર માં મોઘી મળશે તમને નાની દુકાનમાં તમને મળી જાય. કે જેવું કે આપે છોકરાઓ નાના રબર કે ક્લિકને એવું લેવા જઈએ, તો આપડે એમ બ જ્યારે કે નાની નાની દુકાન માં જઈએ તો ત્યાં આપણને દસ રૂપિયામાં પંદર રૂપિયામાં મળી જાય ત્યારે એ જ વસ્તુ, તમે મોટી દુકાનમાં પચાસ રૂપ રૂપિયાને સાઠ રૂપિયા લઈ લે તો આપડે એમ કે બે પૈસા બચે, પછી આપડે હવે અત્યારે અમારે મારી ઘરમાં ગ્રોસરી ખલાસ થઈ ગઈ હતી તો બધ લિસ્ટ બનાવીને, પછી અમે ડીમાર્ટ ગયા તો ડીમાર્ટમાં બી, આપણને આપણેે જઈએ તો જઈએ તો આપણા પૈસા તો આપડા સેવ થાય તો ખરા જ, ને આપણને વસ્તુ બી સારી એવી મળી જાય, એટલે એ રીતે બી આપણા પૈસા, અ બચી જાય, પછી આપડે ત્યાં બી અ વલસાડ ની વલસાડ ની જ વાત કરીએ તો, અ રવિવારી બજાર, મંગળવારી બજાર ને એવું બધું બી અ બેસી છે તો એને કારણે શું થાય છે, કે શાકભાજીને એવું બી આપણેે લેવું હોય, તો અ ત્યાં ગામડે થી બધા લોકો આવે તો એને કારણે આપણને સસ્તું અને સારું શાકભાજી આપણને મળી જાય એને કારણે શું, આપડા બે પૈસા પણ બચે અને, આપડે એવું વિચારી કે ચાલો શાકભાજી હજુ બી સસ્તું લેવું છે તો સવારના પોરમાં જો શાકભાજી લેવા, માર્કેટ જઈએ તો આપણને શાકભાજી ઘણું સસ્તું અ મળી જાય, પછી રવિવાર બજારની વાત કરીએ તો, આપણે ત્યાં છોકરાઓના કપડાથી માંડીને લેડીઝને બધાના કપડા બી આપણને અ સા સારી ક્વલિટી ના ઘણી વાર આપણે ફરીએ તો મળી જાય, અને એટલા સસ્તા મળે ને કે, આપણે આપને દુકાન કરતા બી ઘણા સસ્તા પડે, બરાબર ને.
બી જગ્યાએ સસ્તા મળી જ હવે છોકરાઓને બી અમે બી ગયેલા, રવિવા બસ જેમાં તો છોકરાઓના, ઘરમાં પહેરવાના કપડાં અને ચપ્પલને એવું ઘણા સસ્તા મળી જાય છે તો કેવું આપણે દુકાનમાં આમ તો ખર્ચો કરવા એના કરતાં એ લોકો ગંદા કર્યા જ કરતા હોય એટલે આ સારું પડે એમ.
હમ, પછી અમે અમે લોકો તો એક વખત તો શું થયું કે સુરત ગયેલા ફરવા તો સુરતમાં તો ચૌટા ને અ એટલું ચોટા બજાર ને એવું ભરાય ને એ તો ત્યાં તો એટલું સારું પડે આપણને, કે કેટ લેગિન્સ આપણે અમારે હવે લે લેડીસોની આઈટમ લેવી હતી તો આપ તમને, અ એટલી સસ્તી મળી ગઈ અને સારી મટીરિયલમાં મળી જાય, તો ત્યાં ઘણું આપણને સારું પડ, પછી વલસાડમાં આપણે મોટા મોટા શોરૂમમાં જે આપણે કપડા લઈએ એજ કપડા આપણને સુરતમાં, અ ઘણા એજ મટીર એટલે એનાથી બી સારા મટીરિયલ વાળા કપડા આપણને સુરતમાં આપણને અ મળી જાય. પછી ઘણી વાર તો એક વખત તો શું થયું કે, હું મારી અહ નીકળીને એ લોકો સાથે બોમ્બે પણ ગયેલી, તો બોમ્બે માં પણ આપણે જોઈએ તો અહ બાંદ્રા છે, અહ લિંક ત્યાં લિંકિંગ રિકિંગ રોડ અહ કે આપડે અહ એક કોઈ પણ ત્યાં દાદર બાજુ જઈએ તો, એ બાજુ બી તમને અહ કપડાં છે, કે કંઈ બી શૂઝ લેવા હોય, લેડીઝની આઈટમ, જેન્ટ્સની આઈટમ કે કંઈ બી તમારે લેવું હોય તો તમને એટલું સરસ અને સારું મટીરિયલમાં મળી જાય ને તો અહ ત્યારે આપણે એમ કે ઘણા પૈસા આપણે આપડા બચી જાય, ને આમ-આમ કે આપણેે ઘણી વાર બી એમ ઘરમાં રહીએ એના કરતા કે આપણે ફરીએ ને તો આપણને ખબર પડે કે, ક્યાં કઈ વસ્તુ સારી અહ મળી જાય બરાબર. હાલો?
હા. સાચી વાત છે એ તો. અહ સુરતમાં તો બધા એ એટલા માટે જ જાય છે કે બ તાસ સસ્તું મળી જાય આવી રીતે ઘણી બધી હવે આપણે બીજી વાત કરીએ તો હજુ આગળ તમે જાઓ તો અમદાવાદ સાઈડ જો જાઓ તો અમદાવાદમાં બી તમને મળી જાય પેલું લો ગાર્ડનને બાજુ ચણિયા ચોરીને એવું બહુ સસ્તા મળે તો, એ બી તમને સારું પડે
હમ. બરાબર અને આપડે તો એ તો ઘણું સારું અને આપણેે તમે એ વાત બી સાચી કે, સિઝન પ્રમાણે આપણેે આપણેે કપડા ને એવું અમદાવાદમાં તમને મળી જ જાય. અ ઓર્નામેન્ટ પણ તમને સસ્તા અ મળી રહે, પછી હવે આપડે એમ વિચારીએ કે ચાલો ઘણી વાર આપણે એવું વિચારીએ કે અ શ્રાવણ મહિનોનું એવું આવે ત્યારે અમુક ટકા ડિસ્કાઉન્ટ હોય જ, તો તે વ્ય ત્યારે આપણે એમ વિચારી કે ચાલો કે આપણેે દિવાળી ના રક્ષાબંધન ના કપડા આપણે લઈ લઈ. તો આપને સસ્તામાં મળી જાય હવે સીઝન વગર આપણે લઈએ તો એટલે જયારે બી ડિસ્કાઉન્ટ ના હોય ત્યારે લઈએ તો તેજ કપડાને આપણે એમઆરપી પ્રમાણે અ પૈસા આપવા પડે તો, તે તે પૈસા આપણા થોડા વધારે તો આ આપને એટલું સારું છે કે અમુક સમયે રક્ષાબંધન નો ટાઈમ આવે એટલે ત્યારે બધી માં ડિસ્કાઉન્ટને એવું આવી જાય છે, પચાસ ટકા, પચીસ ટકા એને કારણે આપણે આપડા પૈસા ની બચત ઘણી બધી સારી થાય છે, પછી આપણેે અમે ગુરહિણી વિચારીએ કે, સીઝન પ્રમાણે જ મરી મસાલા કરીએ તો તમને તે ભાવ ઘો જ ઓછો પડે સસ્તો મળે અને જો સીઝન વગર જો તમે એજ વસ્તુ તમે લેવા જાય, લેવા જાવ તો તમારે તે વસ્તુના ડબલ પૈસા આપવા પડે જેમ કે, અ મરી મસાલા હળદર જીરું હોય કે મરચા પાવડર હોય કે ધણાજીરું પાવડર હોય કે ગમે તે હોય અ પછી આપણેે ઘ ચોખા ને એવું બધું દાળને એવું બી ભરીએ તો આપડણે જે એની સિઝન હોય ડિસેમ્બર માર્ચ તે મિ એ ત્યારે જ આપણે ભરી દઈએ તો આપણને ત્યારેય ઘણું સસ્તું પડે, પછી જો આપણેે સીઝન વગર જો ભરવા જઈએ તો એના અહ ડબલ-ડબલ તો ક કંઈ નહીં પણ થોડા આ વીસ, પચીસ રૂપિયા તો આપણે વધારે આપવા જ પડે. તો એ ખોટું આપણને લોસ જાય ને, તો ત્યારે આપણે એમ વિચારીએ કે બરાબર છે કે આપણે જેમ બને તેમ પૈસા નો બચાવ કરીએ, અને એ રીતે સીઝન પ્રમાણે જ આપણે વસ્તુ ભરી લેઈ
હા, સાચી વાત છે. એ તો સિઝનમાં જે ભરે ને અનાજ ને એવું બધું એ જ સારું પડે તમને, સસ્તું પણ મળે ને અહ સારું પણ મળે. કેમ કે, પછી કેવું હોય જૂનું થતું જાય, તો એ લોકો મોંઘું પણ આપે ને જૂની વસ્ તુ આપે એના કરતાં જ્યારે એની સિઝન આવેલી હોય ત્યારે જ લઈ લઈએ તો, એ સારું પડે. એવી રી જ આ તો મેં સેલની વાત કયરી તો, સેલમાં ઘણી બધી એવી મોલમાં પણ ઓફર રાખે છે. તો ત્યારે એ સારા કપડાં લેવા હોય તો, મોલમાં પણ જઈને લઈ લેવાય કે પછી આપણને ચાલ્યા કરે. કેમ કે મોલના કપડા સાર ક્વૉલિટી સારી હોય. તો કેવું, બે, તણ, ચાર વરસ જેવું ચાલ્યા કરે.
હા, પછી અહ તેજ ત્વ રીતે અહ આપણેે સ સુરતની બી વાત કરીએ તો સુરતમાં બી એટલું તો સારું છે કે, આપણેે ત્યાં સુરતના કપડા અહ આપણેે લઈએ ને અહીંના ક કપડામાં મટિરીયલમાં ફરક તો અહ ઘણો જ પડે, ઘણો જ રહે. એ પ્રમાણે આપણેે એટલે ઘણા લોકો મેરેજ ને એવું સીઝન આવે તો લોકો સુરતનેય ચ પસંદગી વધારે રાખીએ કે આપણે સુરત જઈને જ બધાના કપડા લઈ લઈએ તો આપણે ઘ સસ્તા પડશે અને અડધા ભાવમાં મળી જશે. અટલે લોકો જેમ બને તેમ સુરત ને જ પ્રિફર કરે. ઘણા લોકો અમદાવાદ ને એ બાજુ બી લેવા જાય છે. પણ, મોટે ભાગે તો મેં જોયું છે કે, બરોડા, અમદાવાદ થી બી લોકો અ સુરત લેવા આવે કપડા કે, તમને ઘણા સસ્તા પડી જાય એમ કરીને. પછી એવી જ રીતના આપળે આમ અ બોમ્બેની વાત કરીએ તો, બોમ્બેમાં બી ક્રાફટ માર્કેટ ને એવું બધું ઘણું છે. કે ત્યાં આપણને અ લખનવી અ લખનવી કપડા જો તમારે લેવા હોય તો-તો તમને ત્યાં તમને અલ ઘણી વેરાયટી તમને મળી જાય. કે જે આપળે અહીયા ના મળે અને એ મટીરિયલમાં બી ઘણો ફરક હોય ને ભાવમાં પણ ઘણો ફરક હોય. તો આપડે એ બધી વસ્ તો આપણને મળી રેય. અ તો અ એ રી ઉપરાંત ત્યાં બી બધી લોકલ માર્કેટો તો ખરી જ. તો તો આપણેે ઘણી વસ્તુ આપ પને સસ્તા માં મળી જાય. તે અમ અ આપણે મોટી-મોટી દુકાનમાં થી લઈએ તો આપણે ડબલ પૈસા આપી એને બદલે આપળે આપણને આપણને સસ્તું પળી જાય. બરાબર.
ઘણા બધા છે એવા એરિયા લિંકિંગ રોડ છે બાંદ્રામાં, પછી મંગલ માર્કેટ છે, પછી મલાડમાં પણ એક માર્કેટ છે. એ રીતે ઘણા બધા માર્કેટ છે જ્યાં ફરીને આપણે જોએ ને તો આપળે ઘણી વેરાયટી પણ મળી જાય ને સસ્તું પણ મળી જાય છે. હે.
હમ્મ, હા બરાબર. અ તો એ ખરેખર અ આપડે લોકલ માર્કેટ ના હિસાબે તો આપળે આપડા પૈસા ઘણા જ બચે. બરાબર ને? અને, હા. અ.
કઈ ની ચાલો આપળે, હા આપણે, પછી પાછા મળીશું. બીજા ટોપિક પર ચર્ચા કરશું ચાલ.